હલો.
શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારા અવાજ અવાજ ક્લિયર આવે છે. શું તમને મારે અવાજ આવી રહાય છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો હું આજે અત્યારે તમને વાત ચાલુ કરવા પહેલા તો એક તમને સાયરી કહેવા માંગુ શું કે તમને પણ સાંભળ્યું હશે ને હું પણ સાંભળું છું કે તંગ તહેવા રંગ અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા યુવકો છે જે ઘણી બધા દૂર સંગથામાં ફસાઈ રહ્યા છે તે બધા લોકો જે તેમની મિત્રતા ખરાબ છે. તેના લીધે તેઓ બગડી રહીયા છે તમે અત્યારે જોવા જ તો ઘણા લોકો એવા છે જે સારી મિત્રતાથી ઘણા બધા ઉપર આવી ગયા છે આપણા પાસે ઘણા બધા નામ એક્ઝામ્પલો છે. જે તમે જોવા જાવ તો ઘણા બધા જે નેતાઓ આપણા થઇ ગયા છે અને ઘણા બધા જે બિઝનેસમેનો થઈ ગયા છે તેઓ પોતાના મિત્ર તરફથી બધું આગળ વધ્યા છે તો તમે અત્યારે જોવા જાવ તો ઘણા બધા લોકો છે તે તેમની મિત્રતા અને સંગતતા ને ખરીતે ખરાબ થઈ રહ્યો છે. અ તમે જોવા જાવ તો ઘણા બધા યુવાનો જે વ્યસન માં ફસાઈ રહ્યા છે. જેના કારણે અત્યારે ઘણા લોકો છે જે ઘણી મુશ્કેલીમાં પડી છે. તેઓ પહેલા તો પીતા નથી તેઓ બસ સાથે ફરાવે છે. પરંતુ ધીરે ધીરે પછી તેમને પણ લતે લગાડી દે છે અને અત્યારે તેના લીધે ઘણા યુવાનો બગડી રહ્યા છે, તો તમારું શું માનવું છે આ બાબત?
આપણી મિત્રતા આપણને આપણને વધારે પડતું પ્રત્સાહિત કરે છે અને નુકસાની પણ છે તમે કે રી તમે તમે બિઝનેસ પણ આગળ વધી રી શકાય છે મિત્ર જેવે જેમ કે આપણે મિત્ર હોય તો આપણે વધારે પડતું એ લોકો પર એક્સેપ્ટ કરીને આપણને એ રાહ બતાવ તા હોય છે જેમ કે તમે જાણો છો કે આપણ મિત્રતા હોય તો આપણને ગમે ત સુખ દુખ માં પણ આવી જાય છે એ આપણો સાચો મિત્ર કેવાય છે તમે જાણો છો કે આપણા મિત્ર હોય આપને ગમે ત્યાં એક ફોન કર્યો હોય આવી જાય છે જેમ કે તમે શું સુખમાં રહી તો ના આવે તો ચાલે પણ દુઃખમાં ર તો પેલા મિત્રો આવી જાય છે કેમ કે એક ફોન કરતા આપણને મિત્રનો જો સાથ મળતો રહી તો આપણે મિત્રતા એ આપણે ઘણી લાંબી જાય છે અને આપણને મિત્ર પર પૂરો વિશ્વાસ હોય છે તમે કે તેમ છે મિત્રો સારા બનાવ અને આપણને મિત્રો સારા રહેશે તો આપણને સારી સલાહ આપશે તમારે શું કેવું આ બાબતનું?
તમારી વાત એકદમ સાચી છે જેમ તમે કહ્યું કે મિત્રો સારા હશે તો જ આગળ થશે તો તેમ
અમારા જોડે ફરે છે પરંતુ અત્યારે તેના બીજા નવા મિત્રો બની ગયા તે લોકો જોડે તે રહીને તે ખુબ અત્યારે વ્યતનમાં પડી ગયો હતો અને તેને સિકખલસરનું પણ હતું તો તેને શિક્સ ના લીધે તેનું લોહી વારે વારે જાડુ થઈ જતું હતું જેના કારણે તે ખૂબ મુશ્કેલીમાં પડ્યો હતો અને જેના કારણે અમે ખુબ ભાગદોડ કરી હતી અ તેના માટે હોસ્પિટલ પંદર થી સોળ કિલોમીટર એનો બ્લડ લઈને ફટાફટ પંદર મિનિટમાં અમારી ગાડી પહોંચાડી હતી તેના લીધે અમે અમારો પણ જીવ જોખમમાં મુક્યો હતો અને તેનો જે પણ જો ખમાં જ હતો તો આ બધું વ્યસન ના લીધે થઈ રહ્યું છે અને તેની ખરાબ મિત્રતાની સંગથનને લીધે થઈ રહ્યું છે તો તેને તે વાત સમજવી જોઈએ તેના ઘરના કેટલા દુખી થયા હતા અને અમે પણ ખુબ છી થયા હતા કે અમારા મિત્ર ને જલ્દી સારું થઈ જાય તો સારું તો આ બાબતે તેઓ સમજી જ નથી રહીતા આ બાબતે તેઓ એવું જ કહે છે કે તેઓ સાચા છે અને ત્યાં મિત્રો જ સાચા છે તેને અમે ખુબ સમજાવ્યું અને અત્યારે તે કેમ કેમ તેની બોડી માં રિકવરી આવી છે. તેને તેની બર્થ ડે પણ સારી રીતે સેલિબ્રેશન નહી થઈ હતી તેને એટલા દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો જેથી કરીને તેનું બિલ પણ ઘણું એવું થઈ ગયો હતો ને જેના વિશે તેના ઘરના ને ખુબ આર્થિક સમસ્યા નો સામનો કરવા પડ્યો છે તો આ બાબતે તમાર શું માનવું છે?
તમારી વાત સાચી છે જેમ કે તમે જાણો છો કે મિત્રનો સાથ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે જેમ કે આપણા મિત્રો સારા શોધશું અને આપણને જે મિત્ર આપણને ઉપયોગ અને આપણે જે પહોચી વળતા હોય એ આપડો મિત્ર સાચો મિત્ર કહેવાય છે તમે જાણો છો કે આપણે મિત્ર હોય એ સારા બનાવો અને જે આપણને વ્યસનમાં ના હોય જેમ કે આપણા એ નોકરી પર જાતો હોય છે તમે જાણો છો કે આપડે હમણાં પૈસા ન વેલ્યુ વધારે છે અને આપણને પ્રોત્સાહિત નથી કરી પડતું આપણને કોઈ પણ પૈસા ન નહી આપતું પણ આપણા મિત્ર સાચો મિત્ર એ આપને પૈસા માં મદદ કરે છે અને આ વસ્તુ આપણને પેવિત કરે છે કે આ સારા મી તો આપણને પૈસા નો પણ કોઈ જોતું નથી એ તાત્કાલિક આપણને પે કરી દે છે એ આપણી સાચી મિત્રતા પણ અમુક એવા મિત્રો હોય છે કે જે તમે જાણો છો કે અમુક સંગઠ ખરાબ હોય છે જેમ કે ગાંજામાં પડલા હોય છે ડ્રગ્સમાં હોય છે બરા દારૂ પી છે અ ઘુટકા ખાય છે સિગરેટ પીએ છે એવા બી એવા થી દૂર રહેવું જેથી કરીને આપણે આ વ્યસન માં પડાય નહી અને આપણે પોતાની હેલ્થ સારી રહી છે જેથી કરીને આપણે આપણ પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરના ટેનશન ન મા હોય છે કે આપણો છોકરો આપણા સા સાચા મિત્રો સાથે પડતો છે એ ખોટી રાહ નથી જતો અને સાચા મિત્રો પણ આપણા ધરનામાં પણ વિશ્વાસ હોય છે કે આ આ છોકરો સારો છે અને એની જોડે ફડશે તો એનું એ કઈ વ્યસનમાં નથી પડતો એવું વિચારીને આપણા પેરસ લોકો પણ મોકલાવે છે જેથી કરીને આપણે આ વ્યક્તિ સારો જ છે આ મિત્ર સારો છે એવું વિચારતા જ હોય છે ઘણા ઘરના પણ ને ખોતી રાહ પણ હમણાંની જનરેશન કેવી છે કે મિત્રો ઘણું વ્યસનમાં પડી રહ્યા છે જેથી કરીને આપણે પણ એ મિત્રોને એવું સમજાવવું જોઈએ કે આપણે વ્યસનમાં નહી પડવું જોઈએ જેથી કરીને આપણો પોતાનું સ્વાસ્થ્ય તો સારું રહેશે અને ઘરના ને પણ ટેન્શન ના અપાય છે તમારે શું કેવું આ બાબતમાં
તમારી એ વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ અત્યારે ઘણા જે યુવાનો છે જે ગાંદ્યાની લત ફસાઈ રહ્યો છે આપણે જાણીએ છીએ કે ઓગણીસો ચોરાણું ઓગણીસો સત્યાસી થી જે ગાંજો બંધ કરી દેવામાં આવ્યો છે આપણા ભારત દેશના તોવે ઘણા લોકો છે જે ગાંધા ને વાવે કરે છે અને ગાઝા નું વેચાણ કરે છે અને ગાંજાનું વેચાણ કરે છે તેના પરથી ઘણા બધા લોકો ગાંજો ખરીદી રહ્યા છે અને જેના લીધે ઘણા લોકો નું સ્વાસ્થ્ય અત્યારે બગડી રહ્યું છે અત્યારે અમારે અહીંયાની જ વાત કરું તો એક વૃદ્ધ માણસ તે પણ ગાંજો પીધો હતો અને તેનાથી તેના બેમાં કાણા પડી ગયા હતા જેના લીધે તેનું ખુબ જ દુઃખ દુઃખદ મૃત્યુ થયુ હતું જેના લીધે તેના પરિવારજનોને પણ ઘણું દુઃખ થયું હતું તો આ બધું જો યુવાનો એ સમજવું જોઈએ કે આઉટ ચાલતું રહેશે તો તેઓ પણ આઉટ કન્ટિન્યુ કરતા રહેશે તો તેઓને પણ આવા રોગોમાં આવું છાતીમાં કાણા પડી જવાના ખુબ વધારે ચાન્સીસ બની શકે છે તું અમે ને અત્યારે વાત કરું તો આપણે એવા એવા જે મોટિવેશનલ પ્રોગ્રામો યોજવા જોઈએ જેથી કરીને યુવાનોને આપણે તેમાં એવું સમજાવવું જોઈએ કે આજે તમે લપે ચડ્યા છો કે ખુબ ખોટી છો અને તમારે આ બધી વસ્તુ છોડી દેવી પડશે જો આ તમે નહીં ખોડશો તો તમને ઘણી મુશ્કેલીઓ આવી શકે છે તો તેના માટે આપણે જો પ્રોગ્રામ પ્રોગ્રામો યોજીશું અને જો વકતા સારા બોલાવીશું અને તેમને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપીશું તો તેઓ આ બધી બાબતો છોડશે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા યુવાનો જે સ્કૂલ ચૂંટણી ના ગલ્લાઓ પર તમને જોવા મળે છે તેઓને એવું લાગે છે કે તેઓ આવું બધું કરશે તો તેઓને કુલ તે કુલ લાગ અને તેઓને ઘણા બધા લોકોથી તેમનાથી ઇન્ટરેસ્ટ થશે પરંતુ તેઓ પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે આ બાબત તેઓ સમજી નથી રહ્યા અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો છે જે સ્કૂલમાં પણ દારૂ લઈને જાય છે અને તેઓ ચાલુ ક્લાસરૂમમાં પીએ છે તો આપણે જોવા જઈએ તો એક સ્કૂલની પણ બેદરકારી છે સ્કૂલમાં પણ તેમને સમજવામાં આવવું જોઈએ કે આ બધું તમે જે કરી રહ્યા છો તે ખોટું કરી રહા છો અને અત્યારે તમને વાત કરતો અમારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા તેમને અમે જઈને મોટિવેશન સ્પીચ આપી એટલે અમે તો અમે કીધું કે તમે આ બધું ખોટા લોવાર્ડ કર્યા છો અને ખોટા અને તમે જોવા જાવ તો ઘણી બધા ગલ્લા ઉપર જે બોડો માર્યા હોય છે તેનું પાલન નથી થતું કે તે બોર્ડનું પાલન નથી થતું તે વિશે તમારે શું માનવું છે
હા ઘણી બાબત છે. જેમ કે અમારી જ ગામની વાત કરી્યા છે, તો અમારા ગામના એવા એવા છોકરાઓ છે, કે જે નાના નાના છોકરા જેમ કે તમે પંદર વય ના છે. એમ ચૌદ વર્ષના છે. જેમ કે બાર વર્સના છે. નવ વર્ષના એવા છોકરાઓ આજે સિગરેટ ની લટ પર આવી ગયા છે. તે બાબતે એક મિત્રને જોઈને એ લોકો એવું વિચારતા હોય છે. કે એ પિ એ તો મે પણ બીમ છું પણ એ એ બાબત મિત્ર એ તો એ પીધ જ છે પણ પેલા પેલા એ એવું સમજમાં જોઈએ કે આપણે એ પીતો છ છેએ આપણે નહીં પીવા જોઈએ એ ખોટી બાબત છેને. મિત્રો એ પણ સમજાવુંજું કે આ બાબત પીવાનું નથી જેથી કરીને આ ચીઠથી કરીને આ વ્યસનમાં ના પડે એ અને એ બાબતમાં આપણે મિત્રો એમાં ફરવું જ ના જોઈએ જેથી કરીને આપાન ગલ્લા પર તમે કહી રહ્યા છો. તમે જનતા સ્કૂલની તમે વાત કરી રહ છો તમે જાણો છો. કે ત્યાંના છોકરાઓ હમણાં એટલા બગડી ગયા છેજે. કે આમાં ખટી રા પચારે રહ જેમ કે તમે ગલ્લા પર વધારે પડતા નાના છોકરાઓ વધારે પડતા દેખાય છે. એ બાબતમાં આપણે સ્વાસ્થ્યને આપણે જ બગાડી જાયીએ જેથી કરીને આપણે એવું રાખવું જોઈએ, કે સ્કૂલોમાં પણ હ થી કરીને વ્યસ મુક્ત રાખવો જો જેથી કરીને બાળકોને સમજણ આપો જોઈએ જેથી કરીને આ બાબત કોઈ છે, આગને નુકસાન કરક છે ફેફારને નુકસાન કરક છે. શના અ એ આપણા દાંતના નુકસાન તો કરે જ છે. જેથી કરીને આપણા જે આપણને મો મોઢું મોટું આવે છે. એ નુકસાનમાં ના પડવું જોઈએ બાળકેમ ભણવું જોઈએ જેથી કરીને આગળ વધીને આપ એમની લાઈફ સિક્યોર કરે અને પોતાની લાઈફ પોતાને જીવનભર સારી રાખે એવી મારી ત આશા છે. તમારે શું ક આ બાબતમાં તમારે શું કેવા આ બાબતમા
મારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું અને હું એ પણ જોયું છું કે ઘણું બધા કે પાન મસાલાનુંની દુકાન છે. છ ગલ્લાઓ છે. ત્યાં મોોરો મારેલા હોય છે. કે અઢાર વર્ષથી નાની વયના યુવકોને એ યુગ કોઈને આપવામાં હશે નહી, અત્યારે તમે જોવા જાવ તો એ મને બધી યુવકો જ નથી ફસાઈ રહ્યા પણ તમે જોવા જાવ તો આજની જે બધી યુવતીઓ છે. તેઓ પણ ઘણી બધી વસમમાં ફસાઈ રહી છે. તેઓને પણ એવું લાગે છે કે ખુબ કુ લાગશે અત્યારે તો અમારે સ્કૂલ ની જ વાત કરું તો ઘણી ચાર થી પાંચ યુવતીઓએ પોતાનો વિડીિયો લીધો હતોું સિગરેટ પીતા અને તેઓએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી દીધી છે જેના લીધે તેઓની સ્ટોરી અને વિડીયો છે જે ઘણું બધું વાયરલ થયું હતું જેના કારણે તેઓનું ન્યુઝપેપરમાં પણ નામ આવ્યું હતુ અને તેના કારણે સ્કૂલની ઈજ્જત ની એટલી બધી ધજીયા ઉડી ગઈ છે. કે તેના કારણે અત્યારે સ્કૂલમાં લોકો કોઈ એડમિશન પણ નથી લેતા કે આ સ્કૂલમાં છોકરું, મારું જશે તમા મારું છોકરું ખરાબ થઈ, જશે તો તેઓ આવું બધું કરીને તેઓને એવું લાગે છે, કે તેઓ ફૂલ લાગશે પણ આવું બધું કરીને તેઓ પોતાની લાઈફ તો બગાડે જ છે. પરંતુ જે સ્કૂલની જે ઈજ્જત છે, તે પણ તેઓ ગુમાવી દે છે તો આવું બધું જે સ્કૂલોમાં ચાલી રહ્યું છે. તો સ્કૂલમાં હું એવું માનું છુ. કે જે ત ટીચરો હોય છે. તેમને શિક્ષા જ ન આપવું જોઈએ પરંતુ તેના જોડે તે રિયલ લાઈફનુંું જે જીવન છે તે તેમણે કઈ રીતે જીવવું જોઈએ અને તેઓએ શું કરવું જોઈએ તે બધું પણ સમજાવવું જોઈએ પરંતુ આજના સ્કૂલ માં એવુંું શીખાડવા નથી હત અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા જે થેટરો છે એ લોકોની બદલી થાય છે અને ઘણી બધું જે કૌભાડો થાય છે શળાઓમાં તે બાબતે સમજવું જોઈએ સ્કૂલો એ કે આ બધું ખોટું થઈ રહ્યું છે પરંતુ આજના સ્કૂલ ના એવું બધું કોઈ સમજતું જ નથી તેઓ બસ એવું જ માને છે કે શિક્ષણ તેઓએ ભણાવ દી તું તો બસ તેમનું કામ પૂરું પરંતુ શિક્ષકો એ જે આગળના શિક્ષકો હતા તેઓ આપણને સમજાવતા હતા કે તમે લાઈફમાં આગળ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આપણને આપ લાઈફમાં કેવી રી આગળ વધવ તે પણ શીખાવતા હતા પરંતુ અત્યારે આવું કોઈ શીખાવતું નથી તો તેઓએ આ બધું શીખવવું જોઈએ જેથી કરીને લોકોને ફાયદો થાય અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય અને વાલીઓ પણ તેમના ઉપર ધ્યાન આપવું જોઈએ આપણે જેમ મિત્રતા ની વાત કરતા હતા મિત્ર જો સારો ન હોય તો ઘણી બધી તકલીફો આવી શકે છે પરંતુ અત્યારે મિત્ર જો સારા ન મળે તો આપણે ઘણી ખોટી રાહે દોરાવી શકીએ છીએ અને અત્યારે જે તમે જાણો છો કે નાના નાના છોકરાઓ છે તે મોટા મોટા છોકરાઓ દ્વારા મિત્રતા રાખે છે તો એ બાબત પણ ખોટી છે હું તો એવું જ માનું છું કે જે તમારી વય છે તે વયના છોકરાઓ જોડે તમારી મિત્રતા રાખવી જોઈએ જેથી કરીને તમે ન બગડો આવગળ જતા હવે અત્યારની વાત કરું તો અમારે અહીિયાં ન ટુકડો છે જે અત્યારે ત્યાં જ લવામાં આવે અને તેની મિત્રતા જે કોલેજ પાસ કરી ગયો છે તેવા યુવક જોડે હતી અને તેના જોડે ફર્યા કરતો હતો આખો દિવસ જેના લીધે તે ટેથમાં ફેલ થયો છે અને તે તેના લીધે વ્યસનમાં પણ ફસાઈ ગયો છે એવી અમને વાતો જાણવા મળી છે એને અમે જોયો તો નથી પણ લોકો એ બધી વાતો કરે છે કે તે પણ વ્યસન કરે છે તેના જોડે જોઈને તો તે આ ખુબ જ ખરાબ આદ કહેવાય અત્યારે જો તમે જાણો છો કે દસમા ધોરણ માં છે અને તે યુવક જો અત્યારથી સિગરેટને એવું ચાલુ કરી દેશે તો તેના માટે કેટલું નુકસાનકારક હશે તો તમે વિચારી પણ ના શકો અત્યારે તમે જોવા જાવ તો આપણે નાના બાળકોને પણ સાથે ન ફાવવું જોઈએ કારણ કે આપણે જાણીએ છે કે નાના બાળકો જ બધા પર તા પરથી શીખે છે કે તેમને શું કર્યું છે તો આ બાબત ખુબ જ ખોટી છે તો જે મોટા લોકો છે તેમને ફરાવેે છે જોડે તેમને પણ સમજવું જોઈએ તેઓ પણ નથી સમજી રહ્યા અને તેઓ ફરાગ્યા કરે છે તેમને સતત જોડે જેથી કરીને ઘણું એવું તેમને નુકસાન થાય છે તો હું એવું જ કેવા માંગુ છું કે આ બધી બાબત ખોટી છે તો આ બાબતે તેમણે સમજવું જોઈએ તમાર શું માવું છે આ બાબતે
તમારી વાત સાચી છે જેમ આપણા હોયના જેમ નાના વ્યક્તિ દસ ટેન્થમાં બધા એક ચૌદ પંદર વર્ષ ના હોય તે વ્યક્તિ આપડ પચીસ વર્ષના માણસ સાથે પડશે તો એ ખોટી વાત છે તો મારી વાત સાચી છે એકદમ એ વયના વ્યક્તિને જે વ્યક્તિ આપણા વયના વ્યક્તિ જ ફરવું જોઈએ જેથી કરીને આ વ્યસનતિ વ્યસનમાં ના પડાય અને મિત્રતા ખોટી છે આમ મોટા વ્યક્તિત રાખશો એ મોટા વ્યક્તિ પોતાની લાઈફને સિક્યોર એકદમ પોતાની લાઈફ કોમ્ફર્ટેબલ કરી રહ્યો છે અને જેથી કરી નાના વ્યક્તિમાં જે આપણા વયનો વ્યક્તિ છે. એ આપણો વ્યક્તિ સોળ, સત્તર વર્ષ ન વયનો વ્યક્તિ હોય એ એને જ મિત્ર સાથે ભરતો હોય તો સારું જેથી કરીને એ પોતાના વ્યસનમાં ના આવે. એમનો ભણતર સાચે અને પોતાના ઘરમાં રહીને પોતાનો અભ્યાસ કરે, જેથી કરીને આ બધું વ્યવ વ્યવાનમાં ના અને સાચી રીતે સાચી રાહ પર ચાલે એવી જ મારી રીતે ઈચ્છા છે તમારે શું કે આ બાબત માં થોડું જ્ઞાન આપો અમને
આપડે આ વ્યસન અને મિત્રતા વિશે આપણે આગળ વાત કરીશું, ચાલો